હા, કેમ છો?
હા, ફાઇન નમસ્તે!
હા, નમસ્તે! તો આજે આપડે ઓનલાઈન શોપ નો અનુભવ વિશે વાત કરવીતી એવું લાગે છે મને.
હા- હા કયો, તમારો કેવો છે અનુભવ ઓનલાઈન.
હા, મારા જો અનુ ભવ ની વાત કરું તો હું ટોટલી વસ્તુ ઓનલાઈન જ માગું છું, કેમકે મને આરામ થી ખૂબ જ અ બેનિફિટ થઈ રહ્યો છે કારણ કે આજે જે મોટી- મોટી એપ્લિકેશન જેવી કે ફ્લિપકાર્ટ, એમેઝોન, મીંત્રા, મિશ તો વગેરે જેવી એપ્લિકેશનો છે. જે મને ખુબ જ હેલ્પ થાય છે કારણ કે શું છે આજે કે આજે હું અમારી કોલેજ કરી-કરી રહ્યો છું કોલેજમાં એવું છે કે મારે સવારથી જવાનું હોય છે નવ થી પાંચ વાગા સુધી તો શું છે કે મને અ ટાઈમ મળતો જ નથી અને સાંજે આવીને મારે એક્ઝામની પ્રિપેરેશન કરવાની હોય છે. તો પછી મને શોપિંગ કરવાનોને આમ તેમ ટાયમ જ નથી મળતો. તો હું તો શું કરું છું કે અ મને જે વસ્તુ જોઈતી હોય તે હું ઓનલાઈન તરત જ ખરીદી લઉ છું કારણ કે એક સન્ડે મળે છે એમાં સન્ડેમાં પણ ઘણી બધી મારે પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને બધી અ એસાઈમેન્ટ અને બધું તૈયારી કરવાની હોય છે તો પછી મને ટાઈમ ન થી મળતો તો ઓનલાઈન શોપિંગ દ્વારા એક મારો ટાઈમ નો બચત થાય છે અને મને જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુ મળી રહે છે અને એ પણ મારા ઘર બેઠે આવે છે એટલે મને તો આ ઓનલાઈન સુવિધા ખુબ જ ગમે છે અને હું એનો ખુબ જ ઉપયોગ કરું છું અને મારા જો અનુભવની વાત કરું હું કે મારા ઓનલાઈન શોપિંગનો અનુભવ કેવો છે? તો મારો ઓનલાઈન શોપિંગ નો અનુભવ ખુબ જ સારો રહ્યો હમણા સુધી કારણ કે ઘણા બધા ને કેવું હોય છે કે જે વસ્તુ મગાવી હોય તે વસ્ તુ નહી આવતું હોય અને બીજી બીજી વસ્તુ આવતી હોય પણ મારા સુધી મારા સાથે એક પણ વાર એવું નથી થયું કે મેં એક વસ્તુ મંગાવી ને બીજી વસ્તુ આવી પરંતુ એમાં એવું હોય છે કે જો તમે ક્વોલિટી અને રેટિંગ જોઈને જો તમે લેેશો તો તમને કોઈ પેલું કેવાય ને કે ઊંધું વસ્તુ નહી આવે બાકી તો એ તમારા પર ડિપેન્ડ છે કે તમે કેવી વસ્તુ માંગો. તો તમારો ઓનલાઈન અનુભવ જણાવશો?
હા તો મેં તમારી જેમ તમે કીધું ને કે ઓનલાઈનમાં શોપિંગ હું બી કરું છું ઓનલાઈનમાં શોપિંગ. ઓનલાઈનમાં શોપિંગ કરવાનો પેલો તો એ ફાયદો છે કે આજે આપણે જો ડિસ્કાઉન્ટેડ મા વસ્ તુ અને ઘર બેઠા મળતી હોય તો ભલે ને આપણા ઘરની બાજુમાં જ દુકાન હોય તો ભી આપણે એજ પ્રિફર કરીએ છીએ કે એ વસ્તુ ઓછા રેટમાં આપણા ઘરે આપણા આપણા હાથ સુધી પોહોંચે છે ને એવું તો મોટી મોટી શોપિંગ ને એવું તો નાનું નાનું આજે આપડે જોઈયએ ને કે કે આપડા ઝેપ્ટો, ફ્લિપકાર્ટ એ બધું હવે શું છે જિયો બધા એ લોકો નાની નાની ગ્રોસરી જેવી વસ્તુઓ બી ઓનલાઈન આપે છે ને તો એ તો લેડીશો માટે તો બહુ બેનિફિટ છે કે એ લોકોને ચાલતા ચાલતા કઈક મન થયું કે આજે આ વસ્તુ બનાવવું આ વસ્તુ ખૂટે છે તો ફટાકથી આપણે ઓર્ડર કરીએ છીએ અને વિધન અ ટ્વેન્ટી મિનિટ્સ માં એ લોકો આપણા ઘર સુધી પહોંચાડી દે છે અને પ્લસ ડિસ્ કાઉન્ટ રેટ હોય છે એજ વસ્તુ તમે ની ચેની દુકાનમાંથી લેવા જાવ ને તો તમને પાંચ સાત રૂપિયા વધારે પડતી હોય તો આપણે એમ થાય કે આપડણે ત્યાં સુધી જવું એના કરતા એ જ વસ્તુ આપણને ઘર બેઠે મળતી હોય તો કેમ ના લઈએ આપણે. હ ને એટલે ના મોટી મોટી વસ્તુને તો આપણે શોપિંગ કરીએ છીએ પણ હવે તો આજે શું છે કે આ પણે નાની નાની વસ્તુઓ માટે બી સારા એવા ઓનલાઈન શોપિંગ કરવા લાગી ગયા છે જેવી કે આપણે ન જોઈ દૂધ જેવી વસ્ તુ બી આપણે ઘરે ઓનલાઈન જ મગાવીએ એ બી નીચે લેવા ન થી જતા કોઈ પોતાને ને બહું સરસ છે અને હા અને હવે આપડે જોઈય ને કે અ ઓનલાઇન તમે કીધું ને કે મારી સાથે કોઈ દિવસ એવું નથી થયું કે કોઇ વસ્તુ બરાબર ન આવી હોય અને કદાચ એવું થાય બી ને તો હવે ઘણી બધી એપ શું છે રિટર્ન પોલિસી સાથે આવે છે. કે તરત તમારી સાથે એવું કોઈ ડેમેજ પીસ સાથે આવ્યું તો તમે એનો વિડિયો બનાવી અપલોડ કરી અને એ રિપ્લેસ બી કરી શકો તમે કીધું છે ને જે પ્લેટફોર્મ ઓકે એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કયા પ્લેટફોર્મથી મંગાવી એ છીયે જો પ્લેટફોર્મ બરાબર હશે ને તો કોઈ દિવસ વસ્તુમાં ઓલું નથી આવતુ કઈ ફરક આવતો નથી પણ અગર એની જ જગ્યાએ અગર તમે કોઈ ઇન્સ્ટા પર એડમા જોઈને મંગાવી કેવી રીતના તો એ ફ્રોડ નીકળી શકે છે કારણ કે મારી સાથે એવું થયું છે. કે એક વાર એડ સાથે મેં મંગાવેલી વસ્તુ મારા પૈસા મેં તો ઓનલાઈન આપડે આપવાના હોય છે. સીઓડીતો બધામાં અવેલેબલ હોતું નથી. તો એ પૈસા કપાઈ જાય છે અને વસ્તુ તો કઈ ભલતી જ આવે છે આપણા ઘરે. અને જયારે આપણે પાછો એના કોન્ટેક કરીએ છીએ ને તો એ કોન્ટેક્ટ જ નથી થતો એને એટલે એ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કયા પ્લેટફોર્મ પરથી કઈ જગ્યાએથી કઈ બ્રાન્ડ ની કઈ વસ્તુ મંગાવી રહ્યા છો બરોબર ને.
હા બિલકુલ સાચી વાત છે તમે કીધું એ પ્રમાણે કે અહ તમારું વસ્તુ રિટર્ન થયું નથી પરંતુ એમાં એવું હોય છે કે એમાં જો તમે એપ્લિકેશન પરથી માંગો તો તમારી વસ્તુ તરત રિટર્ન જાય છે એમાં એવું હોય છે કે એ લોકો સાત દિવસની રિટર્ન પોલિસી આપે છે. રિટર્ન પોલિસી માં એવું હોય છે કે તમને વસ્તુ નહી ગમે તો સાત સાત દિવસની અંદર તમે તે રિટર્ન કરી શકો પરંતુ જો તમારા સાત દિવસ થી વધી જાય તો એ વસ્તુ રિટન થતી નથી એ એક નુકસાન પણ છે પરંતુ મારું તો એવું માનવું છે કે જો આપણે નહી જ ગમતું હોય તો સાત દિવસમાં રિટર્ન કરી શકે. અને ઓનલાઈન સેવાની જો મે બીજી વાત કરું તો એમે કહેવાયને કે આજે જે મોટી મોટી ઈલેક્ ટ્રોનિક વસ્તુ છે જેમકે ટીવી વોશિંગ મશીન વગેરે ની તમામ વસ્તુઓ મળે છે અને એમાં એવું હોય છે કે જે વસ્તુ જે ભાવ આપણને ઓફલાઈન સ્ટોરમાં મલતો હોય જેમકે જે આપડે હમણાં વોશિંગ મશીન ફ્રીજ ને એવું લેવા જઈએ તો પચાસ સાઈઠ હજાર વગર નહીં મળે. પરંતુ ઓનલાઈન સેવામાં એવું હોય છે કે એ તમને વીસ ટકા ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ એ મળી જાય છે એટલે મતલબ કે પચાસ સાહીઠ હજાર ની વસ્તુ તમને ચા ચાલીસ પિસ્તાાલીસ હજાર માં પડી જાય છે. તો આપણે મને તો એવું નથી લાગતું કે જે વસ્તુ ઓફલાઈન સ્ટોરમાં આટલું મોંઘુ મળે છે તે ઓનલાઈન આટલું સસ્તું મળે તો ઓનલાઈન જ લેવું જોઈએ. કારણ કે હું મારી જ વાત કરું મારા ઘરની તો મારા ઘરની ટોટલી ઇલેક્ટ્રોનિક વસ્તુ થી લઈને એક-એક અહ ફોન થી લઈને બધી વસ્તુ હું ઓનલાઈન મગાવું છું અને એમ એમાં એવું પણ નથી કે અહ ઓનલાઈન મંગાવું એટલે ડેમેજ પીસ આવે કે પછી ખરાબ પીસ આવે એવું પણ નથી મારા સાથે આજે આજે હું ઘરને ટોટલી વસ્તુ ઓનલાઈન ખરીદી છું તો આજ સુધી મારા સાથે એવું નથી થયું કે ખરાબ વસ્તુ આવી ગઈ હોય.
નહી બરાબર છે. અને પ્લસમાં એમાં હવે તો એક બેનિફિટ છે કે કેમ આપણે ઘણી વાર આપણી પાસે પેમેન્ટ પૂરું નો હોય તો ઓનલાઈન ઈ એમ આઈ બી કરી આપે છે એ લોકો કે એવું નથી કે તમે ફૂલ પેમેન્ટ ઈ એમ આઈમાં બી એ લોકો આપે છે અવે. અને જો આપણી પાસે ક્રેડિટ કાર્ડ વગેરે હોય તો એનામાં બી સારું એવું ડિસ્કાઉન્ટ આપણને એ ક્રેડિટ કાર્ડ ઉપર એ લોકો આપતા હોય છે. એટલે એ તો બહુ સરસ જ છે. કે ઓનલાઈન શોપિંગ કરવું આવી રીતના પણ એના લીધે થોડુંક વિચાર હા જે રિટેલર્સ છે ને એને થોડું ઇફેક્ટ તો પડે છે. કારણ કે એ લોકો શું છે દુકાન કરીને બેઠા હોય સાથે બેઠા હોય. કે મારી દુકાનમાંથી કોઈ લેશે, પણ હમે કસ્ટમર છે. કસ્ટમર ને તો ગમે ત્યાં બે પૈસા સસ્તું મળવાનું છે, તો એ ત્યાંથી જ લેવાનો છે. એટલે આજે તમે કીધું એમ તમે હું એવી રીતના આપણા એટી પસેન્ટ લોકો ઓનલાઈન જ પ્રિફર કરે છે શોપિંગ કરવાનું.
હા ને મને કેમ લાગે છે કે ઓનલાઈન શોપિંગ કરવા જોઈએ ખબર તમને કેમ કે એમાં એવું છે કે જો તમે અમારો, તમારા છો મતલબ લેડીઝ લોકોના કપડા ની વાત કરીએ તો કેવાય ને કે એ લોકો દુકાનદારો કેવા હોય છે. એ લોકો કપડા બતાવતા હોય છે, ઢગલા ઢગલા કપડાં પડે છે. પછી આપણે જો ત્યાંથી વસ્તુ નહી લઈએ. તો એ લોકો કહે છે કે તમારે આટલું વસ્તુ ખોળવાની જરૂર શું હતી. જે લેવાનો નહી હતા. તો એવું કરી ને આપણને જબરજસ્તી કોઈ વસ્તુ પકડાવે છે.
એ લોકોનું બિહેવિયર સારું નથી હોતું ઘણી વાર.
હા તો એ તો એ માટે મારું તો એવું માનવું છે કે આપણે ઓનલાઈન જો આટલું બધું વસ્તુ જોઈ શકતા હોય ને તેના રિવ્યુ જોઈ શકતા હોય તો મારું તો એવું જ માનવું છે ઓનલાઈન જ મગાવું જે કે આપણે આટલા બધા જો કઈ કોઈને તકલીફ આપ્યા વગર આપણે આટલું વસ્તુ જોઈ શકતા હોય તો પછી આપણે ઓનલાઈન જ મંગાવવું જોઈએ. ઓફલાઈન મગાવું જ નહી જોઈએ એવું મારુ તો માનવું છે.
નહી બરાબર છે અને ઓનલાઈન મગાવવાથી એક આપણે સમય પણ બચે છે ને. કે આપણે ઘર બેઠા ચલો થોડો પાંચ દસ મિનિટ ફ્રી છે તો આપણે જોઈ લઈએ જે વસ્તુ જોઈતી હોય. અને આમ કઈક વસ્તુ લેવી હોય તો ફિઝિકલી આપણને જવું પડે છે અને હવે આપણી તો શું થઈ ગયું છે એક એવું થયું છે કે એક શોપમાં આપણેે જોઈને લઈ ન લઈએ એના માટે આપણે ચાર શોપ બીજી ફરીએ એટલે આપણો આખો દિવસ શોપિંગમાં બગડી જાય છે. પ્લસ ટ્રાવેલિંગ થાય, પ્લસ બહારે જવું એટલે તમારા ના બીજા પણ ખર્ચા વધવાના જ હોય છે. તો એ બધું બેનિફિટ જ છે ઘર બે બેસીને આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ સારું એવું વસ્તુ અને વસ્તુ એવું નથી વસ્તુ જે તમને ઓફલાઈન સ્ટોરમાં મળે છે એ જ બધી મળે છે. એજ બધી બ્રાન્ડ તમે મોલમાં લેવા જાવ મોલમાં મળે છે. એજ બધી બ્રાન્ડ તમને ઘરે બેઠા પણ મળે જ છે તો કઈ સારું જ છે કે ઓનલાઈન વસ્તુ આપણેે ઘરે બેઠા જ મંગાવી જોઈએ.
હા, બિલકુલ સાચી વાત છે તમારી. અને આજે જોવા જઈએ તો આપણે ફાયદા ની તો ઘણી વાત કરીએ પણ ઘણા ખરા નુકસાન પણ છે. જેમ કે આજે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે એવી બધી એપ્લિકેશનો પર શું કે મોટા મોટા પ્રમોશન આવે છે પણ પ્રમોશનમાં એવી લિંક શેર થાય છે કે જેમાં આપણે તેના પર ટચ કરીએ. તો આપણે ડાયરેક્ટને ડાયરેક્ટ ફ્લિપકાર્ટ, એમેઝોન, મિશો, મિલ્ટરા વગેરેમાં પહોંચી જઈએ છે. અને એમાં થાય છે, એવું કે રીલમાં કે તમારા ચાર પાંચ હજાર ની વસ્તુ માત્ર ને માત્ર હજાર પંદરસો માં બતાવે છે. અને એટલામાં તો બતાવે જ છે પરંતુ કેશ ઓન ડિલિવરી હોતી નથી. પણ એમાં ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું હોય છે કે તમે આટલા ઓનલાઈન કરશો તો તમારા ડિલિવરી ઓડર લોકેશન પર તમને ડિલિવરી મળી જશે પરંતુ એમાં શું હોય છે. કે એ વસ્તુ માત્ર ને માત્ર સ્કેમ જ હોય છે કેમ કે એ વસ્તુ જો ચાર પાંચ હજારની વસ્તુ જો તમને હજાર, બે હજારમાં પડે તો ખોટી વાત છે ને એવું જ મારા ફ્રેન્ડ જોડે એક શકેમ થઈ ગયો હતો કે તેને અ પાંચ હજારની વોચ માત્ર ને માત્ર હજાર રૂપિયામાં ઓનલાઈન કરી દીધા હતા. પરંતુ એમાં તો એવું કે એ પેજ કાઢતા ફેસબુ અરે ફ્લિપકાર્ટ પર કઈ બતાતું જ નથી કે તમારો ઓર્ડર સીપ છે કે ઓફર મળ્યો છે એમાં કઈને કઈ બતાવતું જ નથી પરંતુ એ બધા આજ ખુબ જ સ્કેમ ચાલી રહ્યા છે
બરાબર છે નહી મેં તો કીધું ને મારી સાથે તો ભલે ઇન્સ્ટામાં થય તો વસ્તુ આવી પણ બરાબર નહોતી આવી પણ તમે જેમ કીધું ને એવી રીતના ફ્લિપકાર્ટનું બી મેં સાંભળ્યું છે કે ફ્લિપકાર્ટ સ્રે ફેસબુક ફેસબુકનું સાંભળ્યું છે કે એવી રીતના એમાં લિંકો આવતી હોય છે આપણે એ પેમેન્ટ કરી દેતા હોઈએ છ છેએ, પણ વસ્તુ આપણા ઘર સુધી ઘણી વાર પૂછતી બી નથી અને આપડે તો એક વાર પૈસા પછી તો એનું નામો ન નહી શાન કે આપડે એને ગોતું ક્યા નથી એનો કોલ લાગતો નથી લોલિંગ ઓપન થતી કે ક્યાંય જતું જ નથી એટલે એ તો સ્કેમ છે જ તો એ તો આપડે શું છે મેન એ છે કે આપણે સાવચેતી થી ગમે એ ઓનલાઈન વસ્તુ શોપિંગ ગમે એ કરવું ને તેમાં સાવચેતી રાખવાની જરૂર છે.
હા તો તમારા જોડે વાત કરીને મને ખુબ જ આનંદ થયો તો આગળ પણ નવા નવા ટોપિક પર વાત કરતા રહીશુ.
હા જય શ્રી કૃષ્ણ,
હા જય શ્રી કૃષ્ણ,